હલો નમસ્તે ભાઈ. અરે હું કેવા આવે તમને, તમારે ત્યાં કેવું છે?
સારું છે મિત્ર હવે જીવનમાં ભાઈ બહ તકલીફ ચાલતી છે.
હમ કેવું ને એમ એટલે તકલીફમાં તો ચાલ્યા જ કરે રે હોય. ખબર છે આપણા દેશમાં એમ વધારે તો થયા જ. પણમાં ગરીબી બી એક મોટું કારણ જે ર તમને શું લાગે? ગરીબી કેવી રીતે થાય છે?
હા ભાઈ તમારી વાત સાચી છે. આજ જે જોઈએ તો ગરીબીનું પ્રમાણ ખુબ જ ઊંચે જઈ રહ્યું છે. અમુક જે લોકો રેન જે ગરીબ એટલે કે ગામડા વિસ્તારના જે યુવાનો રયે એ લોકોને સારી રીતે નોકરી નથી મળતી. અને એ લોકો પોતાના પરિવારને ગુજરાન ચલાવવા સક્ષમ નથી. આથી એ લોકોને ખુબ જ મુશ્કેલીમાં છે એ લોકો. તો તમે પણ ગરીબી વિશ એ ભાઈ જણાવો.
હમણાં હું તમને કેઉં કેમ કે જયારે ખબર છે આપણે પહેલા તેવા લોકો હતા કે જેઓ શિક્ષણ ન પામેલા હોય, એટલે કે અશિક્ષિત લોકો હોય ને તે જ વધારે કરીને બેરોજગારી રહ રહેતા હતા, જેના લીધે તેઓ ગરીબ વર્ગમાં હતા, પણ આજે છે ને જમાનો બદલાઈ રહ્યો છે, કેમકે આજે તો ભણેલા મુલ લોકો પણ વધારે બેરોજગાર બની રહ્યા છે, કેમ કે તેમની પાસે શિક્ષણ તો છે, પણ તેમની પાસે આવડત ને અમુક સ્કીલ નથી, જે તેમને કોઈ નોકરી મળ તી નથી. તમને શું લાગે છે? એ લોકોમાં શું એટલે તેમને કેવું જેવું કરવું જોઈએ કે જેથી તે ગરીબીમાંથી બહાર નીકળી શકે?
હા ભાઈ તમારી વાત તદ્દન સાચી છે. આજે આપણે જોઈએ ને ભાઈ તો આજે ગરીબીનું પ્રમાણ અને આ બેરોજગારીનું પ્રમાણ ખૂબ જ ઊંચું જઈ રહ્યું છે, એનું કારણ એક જ છે કે આપણી ભારતની જે વસ્તી વધી રહી છે, એના લીધે ખૂબ જ એના લીધે જ આ થઈ રહ્યું છે, કારણ કે આટલી મો આટલી બધી વસ્તી વધી રહી હોવાનું એક જ કારણ છે, જે ગરીબી. એ લોકો સ એ લોકો યોગ્ય રીતે પેલું શિક્ષણ નથી લેતા, અને બધી જ બાબતોમાં થોડુંક એ લોકોને પણ યોગ્ય જાણકારી મળ નથી, જેથી એ લોકો શિક્ષણ ના લીધે પણ અટવાઈ રહ્યા છે. શું તમે પણ આ બેરોજગારી વિશે કઈ માહિતી આપો અમને.
હા તો મે કીધું તેમ તો એવું છે રે કે જેમ દેશમાં વસ્તી વધે છે તેવી રીત તે લોકોની જરૂિયાતો પણ વધતી રહે છે. ને આપણા દેશમાં જોઈએ ને તો જરૂરિયાત તો અમર્યાદિત છે એમ વસ્તુઓ એટલે કે તેમની પાસે સેવાઓ મર્યાદિત છે અને લોકોની વસ્તુ વધે છે તેમ તેમની જરૂરિયાતો વધે તો તેઓની પાસે પૂરતી સેવાઓ કે વસ્તુઓ ન પણ હોય જેના લીધે તેઓને તેનાથી એટલે કે તેના વગર રહેવું પડે છે જેમ કે આપણે કહી શકીએ કે ગામડામાં અમુક સેવાઓ મળતી નથી કે ઘણા બધા ગામડાઓમાં એવું હોય છે કે અમુક ગામડામાં સારી સેવા હોય છે પણ બીજી ગામડામાં તેવી સેવા મળી રહેતી નથી તેના કાર આવું ઘણુંું હોય છે અને હમણા કહી ગરીબીમાં મોટે ભાગે તો બેરોજગારી એ વધારે જેવું બને છે. તમને શું લાગે છે બેરોજગારીમાં કેવું કેવું એટ કે કારણ કઈ તમે જણાવ શકો.
હા ભાઈ ગરીબી ન તો કારણ એ છે કેક વસ્તી વધારું સૌથી આટલી બધી વસ્તી વધે તો ગરીબીનું એક જ મોટું કારણ છે કારણ કે જો વસ્તી વધારો થાય તો એ લોકોની જે જીવન જગતની સામગ્રી રે એ મેળવવા ખૂબ જ તકલીફ પડે અને જે યુવાનો હોય એ લોકોને યોગ્ય રીતે નોકરી નથી મળતી કારણ કે આજે જોઈએ તો આપણે નોકરીનું પ્રમાણ તો છે પરંતુ એની સામે એની સામે જે આપણે પરીક્ષાઓ સ્પર્ધા પરીક્ષાઓ એ પણ ખુબ જ ઘણી છે પરંતુ એ પરીક્ષાઓ સામે ઘણી બધી જે ટકોર ચાલતી હોય એટલે કે એ લોકો એક બે ત્રણ જગ્યાએ આપણે કઈ એક્ઝામ લેવાની હોય એમાં મેક્સિમમ સો બસો લેવાની હોય ત્યાં લાખોમાં ફોર્મ ભરાય જેથી કરીને એ એમાં પણ ખૂબ જ ઘણા લોકો ભરતા હોય છે અને એનું જે નિવારણ લાવવાનું હોય એ પણ સરકારને યોગ્ય રીતે સજ્જતું નથી ભાઈ તમે ગરીબી અને આ બેરોજગારી વિશે વધુ માહિતી આપજો ને
હા એવું રે એવું તો તમે સાચું કીધું કેમ કે હજી ઘણી એવી વિસ્તાર છે એટલી કે ઘણી બાબતો છે જેમાં ઠી ગરીબી ઉપજી ર છે એટલે કે તેમાંથી સર્જાય પશે ગરીબીમાં મોટે ભાગે છે ને એવું બને કે એટલે કે ખેતીમાં જે લોકો કામ કરતા હોય છે જેમ કે ખેડૂતો મોટે ભાગે જે નથીથી ખેતી કરતા હોય અને આવક મેળવતા હોય તો તેઓ કામ કરતા હોય અને તેમાં ઘણો ખર્ચા ભી થતો હોય છે. પરંતુ જય્યારે તેઓ પોતાનો એટલે પાક કોઈ પણ અનાજ ઘટ કોઈ ભી હોય એમ એતે જ દુકાને કે માર્કેટમાં વેચવા જતા હોય ત્યારે તેમને તેના કરતા ઓછી કિંમતે ખરીદવામાં આવતો હોય છે જેથી ગરીબ ગરીબ એટલે કે ખેડૂતોને તેમની મહેનત નું યોગ્ય આવક મળી રહેતું નથી અને તેઓ પણ એવું બને છે કે હમ. મોટા ભાગે ખેડૂતો નથી કે તેવું હમણાં પછી તેઓ પણ ઓછી કિંમતે તે વેચી દેશે, કેમકે જો તેમની તેમના પાકનું વેચાણ જ જો ન થતું હોય તેના કરતા તો ઓછી કિંમતે વેચાઈ જાય એ સારું ગણે છે, તેના લીધે તેમને ઓછી આવક થાય છે અને તેમના ગરીબીમાં પણ જરાક વધારો થતો રહે છે, અને તેમને જરૂરિયાતો સંતોષાયતી જ નથી હોય. તેના કારણે હજુ તેઓ પાસે ઘણી જરૂરિયાતો ન એટલે કે તેમની જો કોઈ સારી એવી વસ્તુ હોય તો તે પછી તેમને વેચી દેવી પડે છે એટલે મિલકત હોય, ઘરમાં. બકરા ગાય વગેરે એ પાલતુ પશુ હોય, કે પછી મિલકત હોય તો તેમને વેચીને પછી, એ જરૂરિયાતો પૂરી કરવી પડે છે, તો એવા લીધે એટલે કે ધીરે ધીરે જેમ કોઈક વસ્તુ મેળવવા માટે આજના સમયમાં પૈસા ઘણા અગત્યના છે, તેથી કમાવા માટે પછી તેવું કરવું જ પડે છે. આવા તમને શું એવો કોઈ કે તમારે એલે તમારો કોઈ પ્રસંગ બન્યો હોય જેમાં એવું કઈ બન્યું હોય?
હા ભાઈ તમારી વાત તદ્દન સાચી છે આજે આપણે જોઈએ ને, જે ગામડા વિસ્તારમાં જે ખેડૂતો ખેતી કરતા હોય, એ લોકોને જે પાકનું યોગ્ય રીતે એ લોકોને કિંમત મળતી નથી, કારણ કે આજે આપણે જોઈએ તો ગામડામાં સૌથી વધારે ખેડૂતો હોય છે અને એ લોકો ખેતી પણ કરે છે, એ લોકો જો એ પાકનું વેચાણ કરવા જાય બજારમાં, પરંતુ જે વચેટયા રહે એટલે કે વચ્ચેના જે જે વેપારીઓ રહે એ લોકો. સસ્તી કિંમતે લઈ જાય, અને એ વચ્ચે ત્યાં બજારમાં લઈ જાય ત્યારે મોઘી મોઘી વધુ કિંમતમાં એ લોકોને આપે પરંતુ, જે ગરીબ વર્ગ અને જે ખેડૂતોને ખુબ જ સસ્તા ભાવમાં લઈ જાય અને એથી એ લોકોને ખૂબ જ ખૂબ જ નુકસાન થાય, પરંતુ એ સમજતા નથી અને સરકાર પણ એ વિશે એ વિશે વધુ એ લોકો એ લોકોને સહાય પણ આપતી નથી. કારણ કે આજે આપણે જોઈએ તો, બેરોજગારી અને ગરીબીનું ઘણા બધા કારણો છે, એમાં બેરોજગારીનું એક કારણ મુખ્ય છે કે, શિક્ષણનું પ્રમાણ આજે વધીત રહ્યું છે પરંતુ, એની સાથે આજે જો આપણે કોઈ પણ નોકરી નોકરીમાં જોડાવા માંગે તો એના માટે આપણને યોગ્ય સ્કીલસ જોએ જો આપ પર યોગ્ય સ્કીલ આવડત ન હોય તો આપણે એ યોગ્ય રીતે નોકરીમાં આપણે રહી ન શકીએ. ભાઈ તમે પણ આ નોકરી કરવા માગો છો?
હા ભાઈ નોકરી તો કરવી જ પડે, અને આજે આપણે જોઈએ તો. કોઈ પણ વ્યક્તિ જો ઘરમાં હોય એટલે કે ઘરના પુરુષ હોય કે સ્ત્રી હોય પણ તેમને જો જરૂરિયાતો સંતોષવી હોય તેમણે નોકરી તો કરવીજ પડે છે અને આજે આપને જો નોકરી ના કરીએ તો આપણને આવક મળતી નથી અને ઘણી બધી એવો એટલે કે ઘણા બધા ઘરના લોકો એવા હોય છે કે જેઓ પાસે તેઓ ની ઉંમર એવી હોય એટલે કે તેમની પરિસ્થિતિ હોય કે જેઓ યોગ્ય આવક પણ મેળવી શકતા નથી અથવા તો આવક મેળવતા હોય છતાં બી ઓછી આવક મેળવતા હોય છે જેથી સમાજમાં તેમને જીવન જીવવા માટે તેઓને આવક તો મેળવીજ પડે છે તો તમને પણ એવું થતું હશે ને કે આપણે જયારે મોટા થસ ત આવક મેળવે છે એટલે કે ગરીબી ઘટાડવા માટે આપ સરકાર ને કોઈ એવું સારું એટલે સેવાઓ લાગી જોઈએ
હા ભાઈ તમારી વાત તો હા ભાઈ તમારી વાત કદમ સાચી છે કે આપણે આ ગરીબોને બેરોજગારી ઘટાવા માટે ખુબ જ ઘણા પ્રયત્નો કરવા જોઈએ અને ભાઈ તમારો દિલથી આભાર કારણ કે તમે તમે અમને આટલો કિમતી સમય આપ્યો એના બદલ ખુબ ખૂબ આભાર ભાઈ